હલો હલો બસ મજામાં. તમે.
હું પણ મજામાં જ છુંજ આવે છે તમને.
શું કેવું હા આવે છે આવે છે હા હા.
કર.
તમે જેમ જે કેવો તે હોય.
એવું છે.
હું કોઈ બી ટોપિક પરથી બોલો ને.
આપડે તમે આપડે એમ ફરવાનું વાત કરીએ તો તમને ક કેવી કેવી જગ્યાઓ. કોઈ દિવસ. એક જ ફરવા ગયા ફમ જોડ ફરવા ગયા છો વાગે.
બહ જગ્યા ભાઈ મનાલી ના લ ને એ બધી જગ્યા હારી લાગે છે.
એવું કે
હમ ના જે બાજ નથી ગેલા હજુ જવાની છે.
હમ આ તો એવું છે કે જો તમે ફરવાનું એમ. પ્લાન ગોઠવો છો તો તમારે એમ ઘણી બધી બાબતો હોય છે જે તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે પહેલું તો આપણે સમય અને બજાર.
હમ એસ તો.
હમ્મ. આપણે જે પ્રવાસ કરીશું તો કેટલા સમય નો હશે એક દિવસ નો હશે બે દિવસ નો હશે. કે વગેરે જેવુ ને નેમા એમા આપડું બ બ બજેટ કેવું હશે આપણા કેટલા પૈસા ઘણી વાર તો આપણે ઘણી વાર જોઈએ હા હા આપણું હવામાન છે ઋતુ છે વગરને પણ એ આપડા એમ ગમે તેેમ જવું હોય એ પણ ઘણી બધી અસર કરે છે જેમ કે તમે ઉનાળાની વાત કરો પરોટો તાપ તો ઉનાળામાં છે.
ઉનાળામાં તો ની જ મજા આવે ભાઈ આપડે મોનસૂનમાં જ મજા આવે છે એમ જે મજા છે ત્યારે જ મજા આવે છે ને બધું જોવાશે સીન ને બધું જોવા મલેે છે તા એટલે ત્યારે જ મજા આવે એમ
હમ પણ આપણે એમ મોટા ભાગે જીયે તો આપણે ઉનાળામાં જેમ કે તમે દરિયા કિનારા વાળા વસિતાળ છે ને વિસ્તાર વોટરફોલ છે વોટર પાર્ક છે તમે આપડે આવી વાગે આવી જે જગ્યા પસંદ કારણકે ઠંડક
ભાઈ બે મિનટ બે મિનિટ બે મિનિટ ચાલુ રાખજે હે ખાલી બે મિનિટ
હમ
હ તે બોલની હલો હલો હલો હલો
હમમ
હા બોલો
આ તો તમને ખબર છે કે કે આપણા પર આ જે આપડી ઋતુ છે તે હવામાન છે ઘણું અસર કરે જેમ પસંદ જવાનું આપડે એમ જોવા જઈએ તમે ચોમાસામાં એમ એમ તો મને એટલું બધું ખબર નથી પણ જો આપડે મે એવું માનું શું કે આપડે આપણા ફેમિલી જોડે ફ્રેન્ડ સર્કલ જોડે ફરીએ તો પણ એમ નવી નવી નવી યાત્રા કરતા જતે આપણે નવી નવી જગ્યાઓ જોઈએ છીએ સાથે મજક મસ્તી કરે છે. જમીએ છીએ પછી આપણે ફોટા પડાવ્યે છીએ વગેરે એમ આપડે ખુબ જ એન્જોય કરતા છીએ એ પણ તમેં
એમ તમે આમ તમને કઈ વધારે એમ ગમે બહાર જવાનું એવું તમે એનું કારણ જણાવ છો તમારે શું કામ મનસૂનમાં વધારે
તો મોન્સૂન માં બધી સી સીન ને બધું જોવા મલે છે ને એટલે એમ ખુલ્લું વાતાવરણ હોય એટલે મસ્ત મજા આવે એમ ઠંડુ ઠંડુ પણ લાગે ગરમીમાં તો તાપ જ તાપ જ એટલો હોય તો કેવી રીતે જાય માણસ જ
હમ એતો છે. એમનું એમાં
એમ આપડે જોઈએ તો એમ બહુ મજા આવે ફરવાની આપડે ફરવા જઈએ તો આપણે ફોટા પડાવ્યે જમીએ મસ્તી મજાક કરી એમ એક એક પ્રકારની યાાડો છે ને યાદો તે યાદો યાદનો સમાવેશ થઈ જાય એટલે આપણને આમ ગણી તો તમે હાલમાં કશે જવાનો પ્લાન કરો છો કારણ કે હાલ હાલમાં પણ હ મોનસૂન ન સીઝન
ના અત્યારે તો અત્યારે પ્લાન નથી હજુ પણ આગળ જઈ ને એની ખબર થઈ શકે એમ
હમ એવું છે હમને તો અમે પણ આમ મોનસૂન હમણાં ઉનાળામાં ત ગરમી જોવી છે તમે ઉનાળામાં ફરવાનો એમ ક આમ મજા તો આવે પણ થોડુંક એમ સૂકું સૂકું ગરમી લાગે એમ વગેરે જેવું આમ બાબતો અસર કર તો અમે પણ મોનસૂનમાં એ મોનસૂન આ ઋતુ આવી ગઈ છે તો અમે પણ એમ તકેદારી એમ અમારા ફ્રેન્ડ સે આ પર્વતમાં જેવી સ્થળો છે. આપડી આસપાસની ત્યાં બાજુ એમ જોઈએ છે પણ ઘ ઘણી વધારે
તમે ક્યાં ક્યાં ક્યાં રવું ક્યાં છો એટલે આમ કઈ જગ્યા પર એમ.
હું ભરૂચની ભરૂચમાં રહું છું તો તમે હામ.
હા હા. આપડા આજુબાજુ તો ભાઈ આપડા આજુબાજુ તો કઈ પહાડ જેવું કઈ મળે નહીં ડાંગ બાજુ જ આવું પડે અપ
હા તેજને એટલે એમ દૂર થોડક આપડે હા એવું જ નથી એવું તો કેવું છે આમ મોટ
તમને તો તમને તો દૂર પડી જાય પણ અમને નજીક પડે એમાં બાકી નવસારી
દૂર પણ આમ ફરવું હોય તો આવું જ ફે એ બાજુ
આવતા પડે છે હા પછી આબાદની સાઈડ પ પાવાગઢ છે એમ
આવાગળે છે એમ પણ એ બાજુ જે ત મોટામટી હો
તે તો સાપુતારામાં જ મજા આવે ને એવું બધું જ મજા આવે એમ મ તો એમ પછી આપડે જવું હોય તો લોનાવા લોનાવાલા બાજુ જોવાય એમ પછી અત્યારે જોવું હોય તો એવા જ બી મસ્ત છે આમ.
તો મે હાલમાં અમારા મિત્રો સાથે એમ પ્લાન બનાવ્યો હતો એમ. ફરવા જવા આમાં જે જઈએ. ફરીએ એમપ્લેન ગોઠાતાા હતા ત ઘણી વાર શું થાય છે કે આપડે એક બે મહિના પેલા પ્લેન ગોઠવ્યે તો એમ બજેટ એવું નક્કી કરીએ વગેરે જેવ આપડે કઈ કઈ જગ્યાએ જાવું છે કઈ કઈ જ
હમ્મ.
કઈ થી નીકળવાનું છે કઈ પ પહોચવાનું અંદર જિજ્ઞાસા ની જગ્યા કઈ ઉભું રહેવાનું છે એ બધું પ્લાનિંગ કરતા છે આમ ઘણી વાર જે છે આપડા મિત્રો અંદર
કર્યા કરે.
આજે ઓગસ્ટમાં સાત તારીખે નીકળવાનું છે એમ એક મહિના રખીએ એમ પ્લાનિંગ કર્યું હા હા.
ક્યા
ના સાત તારીખે કે મેં એક ભી દિવસ કઈ પછી સમજી
હા હા હા હ બરાબર.
ના એવું બધું તો કોઈ નથી. કે હન બોલો બીજું. હલો. હા બોલો બોલો.
હા તે મે મેં એવું કહ્તો કે આપડે ઘણી વાર આપે જે પ્લાન પ્લેન ગોઠવવી છે. તો એમ ઘણી વાર ત જે તારી જે તારીખે આપણે નીક જવાનું જે તારીખે કો
પા બજારમાં જે હતી હા હા.
એ છેન્લ થઈ જાય છે તમા. થાય છે કોઈ દિવસ.
ના ના એવું તો કોઈ ન જતું. ઓ પંકજ. અમે તો ભાઈ જો. પાવાગઢ ને એ બાજ બધું જયા છે સાપુતારા છે, લોનાવાલા છે. હજુ દૂર દૂર લગીને હજુ દૂર દૂર. મજા તો અમને જો ભાઈ પાવાગા માં જ કેમ કે મજા આવે આમ આહિર છે એટલે અમ તો કુળદેવી જ છે માતા એટલે. એટલે બ મજા તો ત્યાં જ આવે એમ.
ધાર્મિક રીતે પણ એમ. હમ ને એમ તમારે એમ અગાડ્યા છો તો તમે. શું પ્લાન ગોઠવશો હવે જવાનું એમ તમે
પ્લેન તો ભાઈ અત્યારે તો જોવ તને કેમ ને કે અત્યારે જવાનું એટલે તો કેદારનાથ બાજુ જ મજા આવે. એટલે તે બાજુનો ગોઠવીએ તો બાજુ જ મજા આવે.
હા એ તો છે.
ઉત્તરાખંડમાં જેમ.
હમ ના એટલે આપડી આજુ બાાજુક પ્રકૃતિ છે તમે.
આજુ બાાજુ તો ભાઈ સરણ કેમ તો બધું જ ફરવી ગયલું છે એટલે તો આજુ બાાજુ તો ક્યાં જાય.
તમન સૌથીા વધાર મજા ક્યાં આવી પાવાગઢ સિવાય જેમ કે
આપું લોનાવાલા તો બહુ મજા આવેલી ભાઈ.
હમ.
હમ્મ.
અમે પણ એમ ફ્રેન્ડ સર્કલ જોડે. જીએ ત બોવ જ આમ ખુબ જ મજા માણીએ ફોટા પડાવી એ વગેરે જે શુક્રિયા ઉક્રિયામાં આનંદ. એ જયા રે આપે જઈએ ત્યારે એક એમ આનંદ ન વિાય છે એમ યાદાય તકે એમ. રૂપાંતિત થઈ જાય છે આ બધું મન આનંદ થાય છેમ ફન્ડ ઘણી વાર આપણી પાસે સમય હોતો નથી. કેણી વાર ઘણી વાર એવી અમુક પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે પ્લાન કેન્સલ કરવાનો પણ વાળો આવે આવતો હોય છે.
થાય થાય એવું પણ થાય થાય. બોવ વાર થાય ભાઈ એવું તો બોવ વાર થાય જો પ્લાન બનાવી પ્ન પ્લાન બ આપડે પ્લાન બનાવીયએ. એટલે કેન્સલ બી થઈ શકે કઈ કોઈ ના ઘરે કઈ થઈ જાય કોઈ ના ઘરે કઈ આવી જાય એટલેને. એના લીધે કોઈ કેન્સલ બી થઈ જાય.
એ તો છે. જેમકે આ કઈ નક્કી ના હોય આપ જેમમણામસઈશું. કાલે કન્યા કશું થઈ જાય તો આપ ઘટી જાય.
હા હા હા એમ હ એમ મુશ્કેલી મુશ્કેલી કઈ આવી જાય એટલે થોડું ને ભાઈ એમ કેમ કે પછી. કોઈ ઘેરવાળા ના પાડે જવાહારું કોઈ વાર ના પાડ્યા કોઈ વાર હા કે એટલે એના જે બી આપડે રો રોકાય જવું પડે એમ સમયસર હમ્મ.
હા તો તમારી સાથે વાત કરીને મને ખુબ આનંદ આનંદ પ્રાપ્ત તમારો ખુબ ખૂબ આભાર આ આવી છે.
તમારો ભી ભાઈ હે કે તમારો ભી ખુબ ખુબ આભાર હમ્મ.